હાલો.
હેલો.
હાલો, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હા બધા મજામાં. યાર આજકાલ યાર બધી એમ ત્રાસ ભરી જિંદગી જેવી થઈ ગઈ. તેવું નહીં લાગે તમને?
હમ.
હમ. હું તમને થોડુંક પેલું કેવા માંગુ છું કે આ એક ટોપિક છે કે તેના વિશે હું તમને થોડીક માહિતી આપવા માંગુ છું. આ ગુજરાતી ખાવાનો ને વાનગીઓ કે આ અ આ ગુજરાતી પોતાની સંસ્કૃતિ પરંપરા સ્વાદિષ્ટ ભોજન માટે સમગ્ર ભારતને પ્રસિદ્ધ છે. ગુજરાતી ભોજનના સ્વાદ સાથે આરોગ્ય વા નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાતી વાનગી મીઠી, તીખી અને અ ખાટી એમ ત્રણે સ્વાદનું સુંદર મિશ્રણ છે. ગુજરાતના દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જોવા મળે છે. કા કાઠિયાવાળી ભોજન, તીખું, ખારું, મસાલેદાર અને એમ બધી વાનગી જોવા મળે છે. અ જેના લીધે રોટલી, શાક, દાળ, ભાત. અને અન્ય સુવિધાઓ પણ સારી રહે છે.
હમ બિલકુલ સાચી વાત. જેથી પોતાની ખાવાની વાનગીઓ ગુજરાત પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મહેતમાં મેહન માન બાજીનું સમગ્ર ભારતમાં જાણીતું છે.
એટલું જ મીઠું તેમનું ભોજન પણ હોય છે. ગુજરાતી ભોજનમાં સ્વાદ સાથે આરોગ્ય પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઘણી ગુજરાતી વાનગીઓ ઓછી તેલવાળી, પૌષ્ટિક અને પચવામાં સરળ હોય છે. ઘણી ગુજરાતી વાનગીઓ જેવી કે ઢોકળા, ખાખરા, થેપલા, ઊંધિયું. ફાફડા, જલેબી જેવી વાનગીઓ આજે દુનિયામાં ફેમસ છે. તો આજે આપણે ગુજરાતી ખાવાની ખાસિયતો વિવિધ વાનગીઓ અને ગુજરાતી ફૂડ કલ્ચર વિશે ઇન્ટસમાં વાત કરીશું. તો ગુજરાતી લોકો ના ખાવાના ખૂબ જ શોખીન હોય છે. ગુજરાતમાં દરેક પ્રસંગ અલગ અલગ સ્પેશિયલ ડિશ બનાવવામાં આવે છે. અને પર્સનલી ગુજરાતી થાળી ખૂબ જ ગમે છે. કારણ કે તેમાં ઘણા બધા પ્રકારના સ્વાદ મળે છે. તમે કયો તે પ્રમાણે મીઠું ખાટું, તીખું અને મસાલેદાર. ગુજરાતના દરેક વિસ્તારોમાં ફૂડ સિસ્ટમ પણ અલગ અલગ હોય છે. કાઠિયાવાળી ફૂડ સ્પેયસી હોય છે. સુર્તી ફુડ થોડું મીઠાશ વાળુ હોય છે. પરંતુ મરણ તો મને તો સૌથી વધારે કાઠિયાવાળી ફૂડ ગમે છે, કારણ કે તે સ્પાઈસી હોય છે. તો ગુજરાતી ખાવાની ખાસિયતું જાણીએ. તો સૌથી પહેલા ગુજરાતી ભોજનની સૌથી મોટી ખાસિયત. તો એ છે કે તે. બેલેન્સ હોય છે અને હેલ્દી હોય છે. ગુજરાતી થાળી માં રોટલી શાક. દાળ ભાત સાસ અથાણું. મીઠાઈ. એ બધું જ એક સાથે હોય છે. આથી શરીરને જરૂરી નીચર્સ. ન્યુટયન્સ મળી રહે છે. ઘણી ગુજરાતી વાનગીઓ સ્ટીમથી બનાવવામાં આવે. જેના કારણે તે ખૂબ જ હેલ્ધી હોય છે. ગુજરાતી ફૂડમાં મીઠાસ. નો થોડો ટચ ખાસ જોવા મળે છે. આ ટેસ્ટ ગુજરાતી ભોજનને યુનિક બનાવે છે. ગુજરાતી લોકો. સિમ્પલ ફૂડ ને પણ ખૂબ જ. સ્વાદિષ્ટ બનાવી દે છે. હવે ગુજરાતી લોકો મહેનમાં. મહેમાનોને પ્રેમથી ખવડાવવામાં માને છે. ઘરે કોઈ ગેસ્ટ આવે તો તરત જ ચા નાસ્તાની તૈયારી થઇ જાય છે. ગુજરાતી કલ્ચર માં અતિથિ દેવો ભવનની ભાવનાઓ. અમારે છે. એટલે કે અતીથી દેવો ભવ એટલે મહેમાન એ આપડો. ભગવાન છે એજ રીતે તેને જોવામાં આવે એજ ભાવ થી તેને જોવામાં આવે છે. ઘણી ગુજરાતી સ્નેક્સ લાંબા સમય સુધી. સ્ટોર પણ કરી શકાય છે જેમ કે ખાખરા ગાઠિયા. આથી ટ્રાવેલ દરમિયાન પણ તેનો ઉપયોગ. કરાય છે વજેતિ. ફૂડ માત્ર ખાવાનું નથી પરંતુ લાગણી અને પ્રેમ નો સિમ્બોલ પણ છે એવું નથી લાગત. તો તમને.
હા મને તો એવું જ લાગે છે કે ગુજરાતી ખાવાનું બેસ્ટ છે. તમારે ત્યાં ગિવ પ્રકારના ખાવાનું બને છે.
મારા ત્યાં તો ગુજરાતી પ્રખ્યાત વાનગીઓ. જેમ કે અલગ અલગ પ્રકારના. અલગ અલગ શાક અલગ અલગ પ્રકારના રોટલા. છાસ વગેરે બનાવે છે. તો હવે ચાલો જાણીએે કે ગુજરાતી ના ફેમસ. અ ગુજરાતી વાનગીઓ સૌથી પહેલા વાત કરીએ તો ઢોકળા. ઢોકળા એ ગુજરાતી નો સૌથી ફેમસ. એક સ્નેક્સ છે. ઢોકળા બેસનથી બને છે અને સ્ટીમ થી તૈયાર થાય છે. તો તે સોફ્ટ અને ટેસ્ટી અને હેલ્ધી હોય છે. બ્રેકફાસ્ટ અને સ્નેક્સ માટે ઢોકળા પરફેક્ટ ડિશ છે. પછી આવે છે ખાંડવી ખાંડવી કળ અને બેસનથી બને છે જેને. ટેસ્ટ ખૂબ જ યુનિક અને એક્સ્ક્યુઝર હોય છે. એવુ નથી લાગતું તમને.
હમ તમે કીધું તેમ બધું હાચૂ છે કે. ગુજરાતી ખાવાનું એમ હેલ્ધી અને વેલ્થ વાળું હોય છે. એ ગુજરાતી ખાવાનું માં કોઈ દી આ પ્રોટીન કેવું ઘટતું નથી જેમ કે ગુજરાતી ખાડા
હા.
નો માં ચણા નું શાક હોય છે દૂધી હોય છે. પાઇ શેવ ટામેટો નું શાક હોય છે કે ઘી થી બનેલો પેલો બાજરીનો રોટલો કે ગુલાબજામુન થી માડીને એ બધું આપણા શરીર ને બેલેન્સ રાખે છે કે મીઠું બી થોડુંક પણ જોઈએ એટલે એના લીધે પણ બેલેન્સ થોડુંક રહે રહે છે. ઓ ગુજરાત ના દરેક વિસ્તમાં અલગ અલગ પ્રકારના વાનગીઓ જોવા મળે છે કાઠિયાવાડીયામાં ભોજન તીખું મસાલેદાર હોય છે જયારે દક્ષિણ ગુજરાત ના મીઠાસ નું વધુ જોવા મળે છે ગુજરાત થાળી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમાં રોટલી શાક દાળ અને કાઢી ભત અઠાણું પાપડ અને મીઠાઈ ને સમાવેશ થાય છે ગુજરાતી જા જાણીતી વાનગી ઓ ગોઠો કઠો ઢોકળા ખમણ બહી થેપલા ફાફડા જલેબી ખા આર ઓ ઓંગી અને આટીયા ખુબ જ લોકપ્રિય છે. ખા ખાસ કરીને સવા સવાર ન નાસ્તા માં ફાફડા જલેબી ઘણા ઘણા લોકોને ખુબ પસંદ આ છે શિયાળા શિયાળાની ઋતુમાં આ બનતું ઘું ગુજરાતી વિશે પાની ગુજરાત ગુજરાત તી લોકો લોકો મહે માન ઘીણા પણ માટે પણ જાણીતા છે ઘ ઘર માં મહેમા મહેમાન આવે ત્યારે પ્રમ પ્રેમથી વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. આમ તહેવારો દરમિયાન ખાસ વાનગીઓ બનાવા બનાવાની પરંપરા પણ પણ ગુજરાતમાં જોવા મળે છે. હુ ઉતરાયણ માં આ આ અને જલેબી દિવાળીમાં ચકલી અ ચેવુડો જારે જન્માષ્ટમીમાં આ અનેક વાનગીઓ જોવા મળે છે ગુજરાતી ભોજન માત્ર સ્વાદિશ નહી પરંતુ પો પોષિત પણ હોય છે ઘણી વાનગી ઓછી તેલમાં બને છે અને તેમાં દાળ શાકભાજી અના બદાચ સારો ઉપયોગ થાય છે. થી ગુજરાતી નો ભોજન ખુબ જ લ લાભદાયક માનવામાં આવે છે. આજ ના સમય ગુજરાતી વાનગીઓ માત્ર ગુ ગુજરાત પૂરતી સીમિત નહી પણ ભારતના અનેક શહેરોમાં વિદેશોમાં પણ ગુજરાતી રેસ્ટોરન્ટ જોવા મળે છે ઘણા વિ વિદેશી લોકો ગુજરાતમાં પણ ભોજન ગમે છે. છે અને જેના લીધે ખુબ સારું રહે છે.
હા સાચી વાત. મને તો મારા માટે એવું લાગે છે કેપલા લગભગ દરેક ગુજરાતી ફેમલી નું ફેવરેટ છે. ખાસ કરીને થેપલા ખૂબ જ દુખલર છે. ટ્રાવેલ દરમિયાન લોકો થેપલા સાથે લઇ જાય પસંદ કરે છે. કારણ કે તે લાંબા સમય સુધી ખરાબ થતા નથી. ભખરા પણ ફેમસ એક ગુજરાતી ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે. ચા નાસ્તા સાથે ખાખરા હોવા એ આનંદ જ કંઈક અલગ છે. હવે વાત કરીએ તો તમારા કેવા પ્રમાણે ઊંધીયાની. ઊંધિયું એ ગુજરાતીનો ટ્રેડિશનલ અને સ્પેશિયલ ડિશ છે. જેમાં શક્કરિયા, કોન. પાપડી, રવૈયા. અ બટાકા વગેરે બધી વસ્તુને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન લોકો તેનો ઊંધિયું અને જલેબી ખાવાનું પસંદ કરે છે. કાઠીયાવાડી ફૂડ પણ ખુબ જ ફેમસ છે. જેમ કે બાજરાનો રોટલો, રીંગણનું ભરથું, લસ ન ચટણી, છાસ આ કોમ્બિનેશન જ કે અલગ અને આ કોમ્બિનેશન જ ખુબ જ મસ્ત છે. અને એ તો મને ખુબ જ પસંદ છે. કાઠિયાવાળી ફૂડ થોડું સ્પાઈસી અને મારું ફેવરેટ હોય છે. અને ગુજરાતી સ્વીટ્ પણ આ દુનિયામાં ફેમસ છે. જેમ કે શ્રીખંડ મોહનથાળ, બાસુંદી અને સુતરફેણી જેવી મીઠાઈઓ. ફેસ્ટિવલ દરમિયાન ખાસ બનાવવામાં આવે છે.
હા ચાલો આપણેે આગળ પણ એ જ રીતના વાત કરીશું.
હા